હલો.
હા. હલો કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ સારી છું. તો દર મહિને પૈસા બચાવે છે કે બધા ખર્ચી નાખે છે.
હા હું તો બચાવું છું અને થોડા ખર્ચ કરું છું. મને લાગે છે કે બંનેમાં સતુ સતુલન હોવું જોઈએ.
હું તો માનું છું કે જેટલા વધારે પૈસા બચાવી શકાય તેટલું સારું. ભવિષ્યમાં ક્યારે જરૂર પડી જાય એ ખબર નથી પડતી.
હા એ વાત તો સાચી છે પણ જો આખી જિંદગી માત્ર બચત જો કરીએ તો પોતાની નાની મોટી ખુશીઓ માટે પણ ખર્ચ ના કરી. તો જિંદગી નો આનંદ કેવી રીતે લઈએ.
આનંદ લેવો જોઈએ પણ વિચારીને ઘણા લોકો ફક્ત દેખાડા માટે મોંઘી વસ્તુઓ ખરીદી લે છે.
હા તે તો છે સોશિયલ મીડિયા પર જોઈને ઘણા લોકો બિન અ વગર યુઝ ના શોપિંગ કરે છે પછી મહિનાના અંતે પૈસા ઓછા પડી જાય છે.
હું તો પેલા જરૂરી ખર્ચ લખી લઉં છું પછી જે પૈસા બચે એમાંથી થોડા બચત અને થોડા મનોરંજન માટે રાખું છુ.
ખુબ સારી ટેવ છે હું પણ હવે બજેટ બનાવવું શુર કરીશ. પહેલા તો જ્યાં મન થાય ત્યાં ખર્ચ કરી નાખતી હતી.
હમ બજેટ બનાવવાથી ખબર પડે કે પૈસા ક્યાં જાય છે.
હા તે તો છે અને બચત કરવાથી ઈમરજન્સી માં બી કોઈ મતલબ જયારે ઈમરજન્સી હોય કોઈની સામે હાથ ફેલાવાની જરૂરત ના પડે.
બરાબર મેડિકલ ઇમરજન્સી હોય કે ભ અભ્યાસ નો ખર્ચ બચત ખૂબ કામ આવે છે.
હા તે તો છે. પણ જો કોઈને પોતાના પરિવાર સાથે ફરવા જવું હોય તો એ માટે ખર્ચ કરવો પણ ખરાબ નથી.
બિલકુલ નહી. અનુભવ પણ કરેલો ખર્ચ ઘણી વાર યાદગાર બને છે.
હા એટલે જ હું કહું છું કે પૈસા કમાવાનો હેતુ ફક્ત તો બચાવવાનો નથી પણ સમજદારી થી વાપરવાનો પણ છે.
સાચું પૈસા આપણા માટે છે આપડે પૈસા માટે નથી.
હા અને દરેક ખરીદી પહેલા એક સવાલ પૂછવો જોઈએ. શું ખરેખર આ વસ્તુની જરૂરત છે.
જો જવાબ ના હોય તો એ પૈસા બચાવી શકાય.
હા અને જો જવાબ હા હોય તો ગુણવ ગુણવત્તા વાળી વસ્તુઓ ખરીદ ખરીદવી જોઈએ સસ્તું જોઈને વારંવાર ખરીદવાનું પણ નુકસાન કારક બની જાય છે.
હમ. ઘણી વાર લોકો સેલમાં જઈને એવી વસ્તુઓ લઈ આવે છે જેની જરૂર જ ના હોય.
હા તો તો છે ડિસ્કાઉન્ટ જોઈને ખર્ચ વધે છે બચત નઈ.
હ. હું દર મહિને મારી આવકનો ઓછામાં ઓછો વીસ ટકા ભાગ બચાવવાનો પ્રયાત્ પ્રયત્ન કરું છું.
વાહ તે તો બહુ સારી ટેવ છે હું પણ હવે એવો જ નિયમ બનાવવાનો વિચાર કરું છું.
હમ નાની બચત પણ લાંબા ગાળે મોટી બની જાય છે.
હા તે તો સાચું છે. રોજના થોડા રૂપિયા બચાવવાથી પણ વર્ષના અંતે સારી રકમ ભેગી થાય છે.
એટલે બચત અને ખર્ચ બંને જરૂરી છે, પરંતુ સમજદારી સાથે.
હમ અ જીવનમાં સંતુલન સૌથી મહત્વપૂર્ણ છે. ના તો વધારે કંજૂસી કરવી જોઈએ ના તો બિનજરૂરી ખર્ચ.
મને લાગે છે. કે સાચી આર્થિક સમજ એ છે કે જરૂરિયાત ઈચ્છા અને વૈભવ વચ્ચેનો તફાવત સમજવો.
હા તે તો છે જ અને એ સમય જેની પાસે હોય. તે વ્યક્તિ ભવિષ્યમાં અધિક રીતે વધુ મજબૂરી મજબૂર મજબૂત બને છે.
તો આજથી નક્કી કરીએ કે પૈસા કમાશું પણ સમજદારીથી. બચાવીને અને યોગ્ય જગ્યાએ જ ખર્ચ કરીશું.
ચોક્કસ આ જે સારી આર્થિક આદત છે.
એક વાત કહ, જ્યારે હું નાની હતી ત્યારે મને જે પણ ખીચા ખર્ચી મળતી એમાંથી થોડા ભાગનું અલગ ડબ્બામા રા
ખરેખર. તો પછી એ પૈસા ન શું કરતી?
જયારે કોઈ મોટી વસ્તુ ખરીદવી હોય. જેમ કે ઘડિયાળ કે પુસ્તકો. ત્યારે એ જ બચાવેલા પૈસાનોો ઉપયોગ કરતી.
વાહ એટલે તું બારપણ થી જ બચત કરવાની ટેવ પાડતી.
હા, અ પાપ્પા હમેશા કહેતા કે પૈસા ની કિંમત ત્યારે સમજાય જય્યારે આપણે પોતે. કમાવા લાગે.
હા અરે તો સાચી વાત છે એ વાતમાં ઘણું સત્ય છે. હું પણ હવે સમજ સમજુ છું કે એક એક રૂપિયા કેટલી મહેનથી કમાય છે.
એટલે હું કોઈ પણ વસ્તુ ખરીદવા પેલા બે ત્રણ વખત વિચારું છું.
હું પણ હવે એવું જ કરું છું પેલા તો ઓનલાઈન કઈ કાઈ પણ જોઈને તરત ઓર્ડર કરી લેતી.
હવે શું કરે છે?
હવે હું એક દિવસ રાહ જોઉં છું બીજા દિવસ પણ જો એ વસ્તુ તું જરૂર લાગે તો જ ખરીદું છું નગર નઈ.
અ તો ખુબ સરસ રીત છે, ઘણી વાર ઉત્સાહ માં લીધેલી નિર્ણય. પછી પસ્તાવો કરાવે છે.
હા ઘણી વસ્તુઓ તો આજે પણ પેકેટમાં જ પડી છે મારી.
એટલે બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ.
હા પણ ક્યારેક પોતાનો નાનો ભેડ આપવી પણ સારી વાત છે.
ચોક્કસ જો આપડે સતત મહેનત કરીએ. છીએ તો થોડા ખર્ચ પોતાની ખુશી માટે પણ કરી શકાય.
હા હું દર મહિને એક નાની ટ્રીટ રાખું છું ખુદ માટે ક્યારેક આઈસક્રીમ ક્યારેક મનપસંદ ખાવાનું.
એમાં કઈ ખોટું નથી બસ બજેટની અંદર હોવું જોઈએ.
હા હા બજેટ થી બહાર જોઈએ તો પછી બીજા ખર્ચ મુશ્કેલ પડે છે.
ઘણા લોકો ક ક્રેડિટ કાર્ડ થી વધારે ખર્ચ કરી નાખે છે.
હા અને પછી બિલ આવે ત્યારે સમજાય કે કેટલો ખર્ચ થઇ ગયો છે.
એટલે ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ પણ જવાબદારી થી કરવો જોઈએ.
હા તો તો છે, હું તો જેટલું બને તેટલું રોકટ અ કે યુ પી આઈ દ્વારા જે ખર્ચ કરું છું.
જયારે ખર્ચ પોતાની આંખે દેખાય ત્યારે નિયંત્રણ વધુ રહે છે.
સાચું ક્યું.
તને શું લાગે છે બાળકોને નાનપણથી જ બચત શીખવી જોઈએ.
જરૂર. જો નાનપણ થી આદત પડે તો મોટા થઈને પણ સારી આ અર્ધિક સ્થિતિ જહે.
હું તો મારા નાના ભાઈ ને ગુલ્લક માં પૈસા નાખવા કઉ છું.
બઉુ સરસ એથી ધીરજ પણ શીખે છે.
હા કારણ કે બચત નો અર્થ તરત બધું જ ન ખરીદવું.
હા અને પોતાની ઈચ્છાઓને થોડો સમય માટે રોકવી પણ શીખ. શ અ શકીયે.
આજકાલ તો હમણાં જ ખરીદો જેવી ઓફરો લોકોનો ખર્ચ વધારી દે છે.
સાચું ક્યું. જાહેરાતો આપણને લાગે છે કે આ વસ્તુ વગર કામ નહી ચાલે.
પરંતુ હકી હકીકતમાં ઘણી વસ્તુઓ વગર પણ કામ ચાલે છે.
હા એટલે જરૂર અને ઈચ્છા વચ્ચેનો જ. અ તફાવત સમજાવવો ખુબ જરૂરી છે.
જો તફાવત સમજાઈ જાય. તો અડધી આર્થિક સમસ્યાઓ ઓછી થઈ જાય.
હા અને બચત વધવા લાગે.
બચત થી રોકાણ પણ કરી શકાય.
હા અ ફક્ત પૈસા રાખવાથી નહી યોગ્ય જગ્યાઓ રોકણ કરવાથી પણ ભવિષ્ય સુરક્ષિત બને.
પણ રોકાણ કરતા પેલા સારી માહિતી હોવી જરૂરી છે ને.
હા. અ નહી નહીતર નુકસાન પણ થઈ શકે છે એટલે ઉતાવળ માં કોઈ યોગ યોજના કે સ્કીમમાં પૈસા ના મુૂકવા જોઈએ પેલા સમજવું પછી નિર્ણય લેવો જોઈએ.
તારા માટે સૌથી મોટો બિનજરૂરી ખર્ચ કયો હોય છે.
મારા માટે તો વારંવાર બહારનું ખાવું અને ફેશન માટે બિનજરૂરી ખરીદી
હું પણ એજ કહ્યું નાના નાના ખર્ચ મળીને મોટો રકમ બની જાય છે.
હા તો તો છે ઘણા લોકોને લાગે છે કે સો રૂપિયા કે બસો થી શું ફરક પડે. પરંતુ દરરોજ એવો ખર્ચ થાય. તો મહિના નો અ હજારો રૂપિયા થઈ જાય છે.
સાચી વાત છે એટલે દરેક ખર્ચ નો હિસાબ રાખવો જોઈએ.
હા હું હવે મોબાઈલમાં ખર્ચ રાખ લખું છું.
પછી ખબર પડે કે છે કે ક્યા ખર્ચ ઘટાડવા જોઈએ.
હા. ગયા મહિને મેં જોયું કે હું ઠંડુ પાણી પણ જ ઘણો ખર્ચ કરતી હતી.
પછી સુ કરયુ.
એ ખર્ચ ઓછો કર્યો અને બચતમાં ઉમેર્યા.
બઉુ સારો નિર્ણય.
હા ધીમે ધીમે એવી નાની ટેવો જ મોટી બચત બનાવે છે.
સાચું. પૈસા બચાવવાનું લક્ષ્ય માત્ર બેંકમાં રકમ વધારવાનું નથી. પરંતુ ભવિષ્યને સુરક્ષિત બનાવવું છે.
હા અને સમજદારી થી ખર્ચ કરવાની વર્તમાન જીવન પણ અ ખુશહાલ રહે છે.
એટલે આખરે નિર્ણ નિષ્કણ એક જ છે. સમજદારીથી કમાવવું સમજદારીથી ખર્ચવું અને નિયમિત બચત કરવી.
બિલકુલ બિલકુલ આ ત્રણેય બાબતો સાથે ચાલે તો અધિક જીવન સંકુલન અને સફળ બને છે.
સારું
ચાલો તો પછી મળીએે.
હમ
બાય
બાય